હ હા કેમ છો મજામાં.?
હા મજામાં. તમે કેમ છો?
બસ બસ મજા મજા. શું કરો છો?
કસો નહી દેખાતું આજે. બેસ્યા છીએ, અતાર વરસાદ આવે છે તો સોચતા થા કે કઈ એ જાવા ફરવા જાવા કા
ઓકે બહાર ફરવા જવાનું વિચાર કરો છે એમ.?
હા સોચીએ છીએ કે કઈ તો જાવા?
કઈ જગ્યાએ જવાનું વિચાર્યુ તમે.?
હા હલો?
કઈ જગ્યાએ કઈ જગ્યાએ? કઈ જગ્યાએ જવાનો વિચાર કર્યો એમ કઉ છું?
આમ તો વિચારતા છો નહી, આમ તો થોડ જવાનું સોચીછી આ મેં.
ફોણ?
હા એ નહ ત્યાં આગળ બર્ડ સેન્ચુરી છે ત્યાં આગળ.
હ જો સીલેેજી આગળ
હા છા એ! અ કડી થી આગળ, અમારે અમારે ત્યાંથી કડી થી આગળ પડે છે.
ઓકે એવું છે તો ક્યારે જવાના છો તમે?
હા ત્યાં અડધો કલાક રહીને ઓર કઈ ઓર શું?
ઓકે ઓકે એટલે ગ્રુપ છે આપણું તમારું?
હા હા આખું ગ્રુપ છે અમારું. તો વિચારતા થાય કે બધા જઈને આ્યા એક બાર
ઓકે અને બીજા ગ્રુપમાં નાના છોકરાઓ પણ છે.?
હા બધા બધા જ છે અમારી ખાતે નાના મો ટા બધા અચા પંદર વીસ
ત્યાં ઓકે ઓકે પંદર વીસ જણા અને હા પહેલી વાર તમે જઈ રહ્યા છો કે પેલા ગયા છો ક્યારે?
ના ના પહેલી વાર જ જાઉં છું. એ મેં ઘણું સાંભળ્યું છે ત્યાં આગળનું, કે ત્યાં આગળ શું આમ બહુ સારું હોય છે ત્યાં આગળ આમ તો અત્યાર ના જવાય ત્યાં આગળ શું જનવરીમાં જવાય ત્યાં આગળ શું બહુ તરખના પક્ષીઓ હોય છે ત્યાં આગળ- વિદેશથી ભી ત્યાં આગળ એ પક્ષીઓ આવે છે ત્યાં આગળ, તો એ જાનવરીમાં સારું. લાગે છે. પણ જો અત્યારે જવાનું સોચીએીએ વિચારતા થા તો ચેરી વાર જઈને તોાય
બરોબર
હમ
એટલે એક વખત જઈ આવો તો ખ્યાલ હાલ હમણાં એટલો વરસાદ છે નહી સિઝન છે પણ આમ તો આવતો નથી, આમ વરસાદ આવે ના આવે એ એવું બે ત્રણ દિવસ પછી આવે પેલું સંલંગ નથી આવતો કે પહેલા આવતો તો એવી રીતે નથી આવતો
જ્યાં બી આવું? છે પણ શું? અ એ ધૂપ નથી તો એટલે શું કે વાતાવરણ સારું તો સારું લાગે એમ એમાં ફરવા
હ હા વરસાદ નું વાતાવરણ તો સારું લાગે મજા આવે ગરમી ના લાગે અને ફરવાની પણ મજા આવે એમ
હા મેન વો એજ ના ગરમી ના લાગે એમાં
ઓકે અને પછી ત્યાંથી બીજી જગ્યાએ જગ્યાએ જવાનું છે કે ત્યાં જ ખાલી
ના ના ત્યાંથી વિચારતા થા કે પિક્ચર જોઈ ને આઈ જવા નુ આપ અત્યારે આવી જાવ તો જમાલપુર તો પછી ફરી પછી ખાણો તો બહાર જ ખાવાનું છે તો ત્યાં આગળ આજુબાજુ કોઈ રેસ્ટોરન્ટ હશે તો ત્યાં આગળ જમીને ને અને પછી ઘરે ઓર તો શું તમારો શું પ્લાન છે
હું પણ વિચાર કોઈ સારી જગ્યાએ ગ્રુપમાં પણ વાતચીત કરી તો છ કે સાત જણા એગ્રી થયા. થ છે તો એ લોકો એવું કીધું કે મહુડી જતા આઈયે એમ મહુડી છે ને મંદિર
હા મહુડી જૈન મંદિર છે ને ત્યાં આગળ
હ ત્યાં જ જવાનું કે છે પ્લાન બનાવે છે કે ઠંડક છે અને ફર એમ કેમ ભાઈ ત્યાં આજુબાજુ ગ્રીનરી વધારે હશે રોડ
હા એ બી સારી જગ્યા છે
અને થોડું ગામડે ગામડા જેવું આમ વિસ્તાર હોય એટલે મજા આવે તમને
ના ના એ તો અમે કે બે દર બે મહિના મે જાતા જો હોય છે ત્યાં તો
હા એટલે એવું વિચારીએ કે હવે શું એવું રજા છે નહી આ શનિ રવિ નો ટાઈમ મળે એટલે શું વાંધો ના આવે જઈએ ને તો
હા સશન પણ ત્યાં પબ્લિક બહુ હોય છે શનિ રવિ તો ત્યાં આગળ પગ મૂકવાની ન જગ્યા નથી હોતી
ના એટલે જેન્ટ્સને તો એટલો વાંધો ના આવે નાના છોકરાઓને તો થોડી તકલીફ પડે સાચવા માં બાકી જેન્ટ્સને તો ફટાફટ દર્શન કરીને પાછા
હા અમે તો ત્યાં જઈએ તો સુખડી ખાવા માટે જઈએ
હ હ હ સુખડી સારી આવે ત્યાં નુ પ્રસાદ
હા ત્યાંની પ્રસાદ સુખડી સારી આવે છે
ત્યાંથી ત્યાંથી પાછું ન શું બ
અરે આ આ ઘરે બનાવી એ ને તો એ ટેસ્ટ બેઠતો જ નથી
હા એવું ટેસ્ટ ના આવે જવો તમે મંદિરેથી પ્રસાદ લાવો ઘરે એવું ના આવે ટેસ્ટ
હા એજ
બરાબર અને અને પછી આગળ તમે કઈ કહો એક્ઝામ નું કહેતા હતા ને એક્ઝામ આપી હતી તમે પછી રેલવેમાં
ના ના કઈ એક્ઝામ નહી આપી મેં તો કેટલું ભણવાનું હોય છે અરે અત્યારે એક્ઝામસ શું આપે આપણે જનરલ કેટેગરી માં કેટલી એક્ઝામ આપી લઈએ, કશું ના થાય.
બરાબર
ત્યારે તો પેપર લીક થઇ જાય છે. ને ક્યા આગળ નંબર આઈ ભી જાય તો જનરલ વાળાને તો અ કટ ઓફ બી બહુ જાય છે.
ઓકે એટલે જનરલવાળાનો જ જલ્દી નંબર નથી આવતો, એવું થયું ને એનો મતલબ
હા જનરલ નંબર નથી આવતો. તો એ તો બઉ અઘરું કામ છે. આપણે નબે ભી લાઈએ ને એક પચાસ ભી લાઈએ તો બરાબર જ છીએ ને
હમ હ હા એટલે આપણે મહેનત કરીએ પણ જો આપણો નંબર ના આવે તો પછી કરવાનું શું. જેમ કે ઓબી ઓબીસી વાળા અને બધા જે અલગ અનુસૂચિત જાતિ જનજાતિ જે છે. એ લોકોને વધારે ચાન ચાન્સ આપવામાં આવ એમ પહેલા.
હા. પણ આવું ના હોવું જોઈએ ને તો પણ આવું ન પર્સેન્ટેજમાં આટલું ડિફરન્સ ના હોવો જોઈએ.
હમ દસ વીસ ટકા દસ વીસ પર્સેંટ હોય તો સમજ પણ આવે.
હા એ પચાસ ભી લા એ પચાસ ટકા હોય તો બી એમને ચાલે છે ને એમાં- આપણ ને નેવું ટકા હોય તો બી નહી ચાલતા. એ તો ગલત છે.
એ ખોટી વાત છે સાચી વાત જેઉ તો ના હોવું જોઇએ બરાબર મારો એક ફ્રેન્ડ છે એને આપી હતી તો એને રેલવેમાં લાગી ગયુ ત્રણ મહિના જેવું થયુ.
અરે વાહ સારું.
હમ. એટલે સારી એવી જોબ છે એની. અને વચ્ચે એક બીજી એક અ જોબ હતી મને કેહતો હતો એક ફ્રેન્ડ હતો ને એને જેમ કે પેલા સીસીટીવી કેમેરા નથી, આવતા
હા હા
ગવર્મેન્ટમાં અ અલગ અલગ વિભાગ હોય સેન્ટર હોય તો સેન્ટરમાં સીસીટીવી કેમેરા હોય અને એક સિસ્ટમ હોય કોમ્પ્યુટર જેમ કે ગવર્મેન્ટની જ્યાં જ્યાં સેન્ટર પર જ્યાં જ્યાં એક્ઝામ થતી હોય ને ત્યાં
હમ હમ
સ્ટુડન્ટ આવે એ લોકો એક્ઝામ આપવા માટે અને ત્યાં પછી એનું ત્યાં ધ્યાન રાખવાનું એમ કે અ કેમેરામાં કોઈ તકલીફ નથી સિ ટુંકમાં કોઈ તકલીફ નથી એક ઇન્સ ફેક્શન જેવું કામ છે લોકોનું એ રીતનું વર્ક છે. હા એમ છે. હમ.
સાવ કેેવા એ તો.
એ એવું કહેતો હતો કે એવી કોઈ એને એ એપ્લાય કર્યું હશે આગળ મને ચાન્સ મળ્યો હતો, તો એ વાત ઇન્ટરવ્યૂ માટે મળ્યો હતો લગભગ એનું થઈ. પણ જશે એવું બી કેહતો હતો ખરા એ એનો થોડો અનુભવ છે અનુભવ છે આ વસ્તુનો એમ
હ ના સારું અત્યારે તો શું દેખો કામ કરવા વાળું હો કરવા વાળું જોઈએ કામ બઉ ઘણું છે બઉ બધુ કામ છે
સાચી વાત છ કામ કરવા વાળું જોઈએ નહિ કે વ્યક્તિ
હા પ્લેટફોર્મ આટલા બધા ને કે લોકો ને ખબર નથી
હા ઘણા લોકોને ખબર આ પણણને પોતાને ખબર નથી હોતી ને.
હા હા નથી આવતી એજ તો બોલું છું કે. આટલા બધા પ્લેટફોર્મ છે ને કે લોકોને ખબર જ નથી. પણ આવી જોઈ ને કે બધાને ઇન્ટરેસ્ટ બી તો હોવો જોઈએ ને.
હહમ્મ ઘણાથી ઘણા એવા કામ છે કે આપણે વિચાર કરી કે આવું કામ. આટલું સરળ કામ આના બી પૈસા મળે એમ જાય એ.
હા આમ આ શું કવ છું કે આ આટલા બધા પ્લેટફોર્મ છે. પણ લોકોને શું આવું થાય છે અરે આ ગામ તો માર્ગ નથી થતું. આ શું કરવાનું. મતલબ કેટલી વાર આવું આવા બી માણસ હોય છે કે પાંચ પાંચ હજાર બી આવે. છોટા મોટા કામ ના કે હા ચલો. તમને બોલવાનું જ છે બે કલાક તમને મહિના પાંચ હજાર આવી દઈશ. પણ ના. અમારથી તો ના હોય આવું કામસ તો બેસ હા. બેસો ના હોય તો.
સાચી વાત છે. એટલે એમ કે કે આ આવું કોઈ કામતું હશે અને ઘણાને વિશ્વાસ ના આવે કે ભાઈ. આવું કામ કરીએ તો પૈસા કોણ આપે એમ પૈસા થોડી આપતા હશે કે આવ બોલવાના.
હા એ એ છે જ અરે ઘણા લોકોને છેય. ત્યારે આવી ઘડી આઉટ ઓફ ઈન્ડિયા ન આવું ઘણું કામ છે. પણ લોકો સમજતા જ નથી શું કરએ.
સાચી વાત છે અમારા ગ્રુપ સર્કલમાં પણ આવી રીતે વાત કરીએ ને કે ભાઈ. તમને આ રીતના વાત કરવાના કે એના પૈસા મળશે. તો એ લોકો ના એગ્રી થાય કે આવું તો કોઈ હોતું હશે કે.
હા આવું તો કઈ નહતું હશે સારી વાત સાચી વાત છે તમારી. પણ બધાને બધાને થોડી સમજાવવા જઈએ આપણે.
હ બધાના બધાના વિચારધારા અલગ અલગ હોય ને સમજણ અલગ હોય.
હા. હા એજ તો છે કે અત્યાર તો જેમ આમ સમજો કે. લોકોને આમ સંસ્કૃતના મળતા જ નથી. સંસ્કૃત ભાષા બોલવા વા કોઈ હોય. તો એમની પેઆઉટ એટલી વધારે છે ને કે એ લોકો નહી મળતા એમને.
હા સાચી વાત છે. એટલે અમુક વસ્તુ શું છે હજુ પણ આટલું બધું ટેકનોલોજીને આટલો. વિકાસ થયો હોવા છતાં પણ અમુક લોકોને હજુનો નોલેજ નથી. અમુક ગામડાઓમાં પણ છે. કે લોકોને ખ્યાલ જ નથી કે ભાઈ રીતનું કામ થાય છે દુનિયામાં.
ના ના મને તો લાગે છે. ત્યાં તો ગામડા લોકો હમણાં થી આગળ છે બહુ આગળ છે.
કેવું છે.
હા તો એમને એટલી જ કામ ની ખબર પડશે ને કે એટલી આપણાને નહી પડતી. મેં તો આટલું વિચારે દેખ્યું છે અત્યારે તો ગામડામાં. યુટ્યુબ તમે દેખો તમે જોવો યુટ્યુબ પર ચેનલ જોવો. ગામડાના લોકો ના આટલા બધા યુટ્યુબ ચેનલ છે ને. કે આટલા તો આપણા બ નહી હોતા.
સાચી વાત છે અહીંયા અમદાવાદમાં પણ નહીં હોય એટલા તો.
હા હા હા હા. સારું સારું હા.
ચાલલો ને તો હવે સાંજેવું હશે તો મળી જ બરાબર છે. તમે ફરીઓ હવું તો કાલે મળી્યો હા ઓકે ચલોો બાય ઓકે બાય બાય.